નમસ્
નમસ્કાર નમસ્કાર કેમ છો.
બસ મજામાં છો તમે કેમ છો.
હું પણ મજામાં છું હ.
તો શું કરો છે. એમમ કેવા.
તમે શું કરો છે
કઈ નથી અમે દેખલો ચાાય ના બર્તન સાફ કરું છું.
હમ્મ ઠીક છે ઓર તમે કયા છો.
હું સાસરા માયને છું
હમ્મ ઠીક છે પીયર માં કદીે આવોજે
પીયરમાં તો દેખલો બાદ મે આઉંગા છેક કઈ કબર દલો થોડું કામ છે એને લઈએ
હમ્મ ઠીક છે
હમ્મ થઈ દેખલો આજકાલ તો સાસ ઘણી દિકકત થઈ ગઈ
કાંઈ કે
અરે સાસ લેવાનું ઘણી સમસ્યા થઈ ર
ઓ તો જલ્દી ઈ મો દેખ લ આપે સાસ સમ્યા સમસ્યા એવા લાગી છે
ઈ ઉંમર પે કઈ દેખ લો કેટલી સાલ પહેલે શું સમસ્યા હોવી ગઈ છે
અચ્છા તો તમે ઈલાજ કરવા ત
હા ઈલાજ કરવાયો હતોું પણ બીચમાં એ તો ઠીક હવે દેખલો મહિના પર શું લાગ્યો છે પાછી દેખલો સમસ્યા પેદા હોવી ગઈ છે
અચ્છા તો પાછો ચલાવો છે ઈલાજ
હાને જાણવું ન પડશે બેક બરફઈ ગયો થોડું ઘણું હોય જાવ પછી દેખ હોસ્પિટલ ન કામ બાકી રહી જાવે
ની પર ટાઈમ શું સમય શું વેજ આવે ઈલાજ તો બઢિયા
હા એ વાતી સહી જ છે પર દેખ્યું આવ તો કોની લાગ રહ્યો છે વા કઈ કરો દેખલો પ્રદુષણ ભી ઘણો હોર્યો છે દેખલો રોજ નવી નવી બીમારી થાય રહી છે પ્રદુષણ
સાચી વાત છે હા સાચી વાત છે આવાજ નથી આવે
ના અવાજ નથી આરીથી મેં એલે સોચો કઈ બધો ઘટ ગયો છે કોલ કઈ એકલો પડ ત તો ઘણો થઈ રહ્યો હતો
હમ્મ
બે હવા પ્રદૂષણના જલ પ્રદૂષણ
ધ્વાની પ્રદુષણ ઘણો પ્રદુષણ
અચી વાત છે કઈ કરો દેખો ફે આવી દિન બ દિન બળતી જારી છે
હા હા સાચી વાત છે
ફેલે ગયા છે
ઓ ક દેખલો માકે દેખલો પાઉસ માય નને હેજ ફેકરી વનું એનું દેખલો ઘણો ધૂ ઓ પલે જો
પૂરો વાતાવરણ દેગલો પ્રદુષિત થયેલો છે ઓર ભી માયનો કૂડો કરકટ નિકલે છે દેખલો લો નંદ માઈને ડાલ દેવે છે જો એ કારણે એટલો પાણી ભી પ્રદુષિત થઈ ગયો
સાચી વાત છે પાછું હોયશ આપી જલ પાણી આપી સ પીરા તો બીમારી ફેલ છે કઈ કર
દ લોકો ગૂટના દર્દ હોર્યા છે ઘટક અમર દર્દ હોરી છે. કઈ નવી નવી બીમારી લાગડી છે.
સાચી વાત છે પાણી મે ભી ક્લોરાઈડ જમ જાવ છે.
આચી વાસ ફ્લોરાઈડ દેખ લો કત કેમિકલ નીકળ રહ્યા છે સબ પાણી માં ડાલ રહ્યા છે.
હમ કઈ કરાવ છે
અને લો વાયુ પ્રદુષણ ભી ઘણો એ થય રહ હતો.
હમ
પિકક્ષા નું ધુવન ગાડિયા નું ધુવન
હા કારખાનાનુંું ધોન
હ હ લ સુબ દેખલો લો સર તો દેખલો કતરી વરષા દેલો નવી નિકલી છે. જો વીજળી શું ચાલે ગશે ચાર છોવેગા અને પછી ચાલે ગ
સાચી વાત છે આજ કલ તો બી ઇલેક્ટ્રિકલ વાલી આરી છે.
હા ઇલેક્ટિકલ વાલી ઘાડી જ બહું છેઈ
હા હા
હમ પેલા તો સ્સ્કુટિયાની એ જતી હતી અ દેખ લો બડી બડી બસા ભી આવા લાગી છે.
સાચી વાત છે ઓટો ઓટો ભી આવ્યા છે ઇલેક્ટ્રિક લ વાા ઓટો ભી ના તો આમ આવાજ આવે ના કઈ ખબર નહી પડે છે આપને પાસ નીકળ જાવ. તો અહીિયાં આપને ખબર નહ પડે છે.
સાચી વાત છે હા પણ નિયમ દેખલો પ્રદુષણ કોની હોવે છેત
સાચી વાત છે. કઈ કરે છે.
હમ કઈ નઈને દેખલો ધ્વનિ પ્રદુષણ ભી ઘણોય થય રહ્યો હતો. ગામાંય ને દેખ લો છોટો મોટું કઈ કામ હોવે છે. રઈ દલો સ્પીકર લગણ જોર જોરથી અવાજ કર દેવે છે પુરા ગાંં ગુજા દેવે છે.
સાચી વાત છે.
હા
ઓર ઘર માઈને તો આંખ માને કઈ બર્તન રખ્યા હોય છે તો દેખલો મનેં આવાજ નીચે ગિર જાવ છે એટની જોર થી અવાજ રાખે છે.
સાચી વાત છે.
અખ શેરામે તો દેખલો લો ભ પ્રતિબંધ લાગ્યો છે અહિયાં પે પણ ગામે કોની લાગ્યો છે.
એ વા હ લગ્ના લગ્ન હમાંાઈ તો દેખ લો બસ દેખેગા આપે વ ઓ શો લેના હોય તો આપે અચ્છા લેના હો
હા સાચી વાત હ બડ્યો ચઢ્યો હા ર ચઢણ કામ કરે છે કમ અવાજ ના ડીજે ગમે કોની છે અહં ને
હા કામ દેખલો પાસ ચલા જ તો આપને દેખ લો કે જળકન ચારા લાગે જોવારની બીજ આવે હા તેજ હોય જ આવે છે ધમ ધમ કરે છે.
તોટા બાલગા ને ગુડા ને તો દેખ લો પાંસમાં કોની લેજના જ આવે છે.
હા.
હમ્મ સાચે.
આપે ભી જાવા દેખલો લો બસ કાન મે વે ગુંજે આવાજ વેસ આવે.
હા, સાચી વાત છે. લઈ જ આવનું છે હમ્મ. હમ્મ કેવું સૂનાઓ તમે.
કાઈ નથી ઓળ તો બસ બડિયા છે. મેં ભી ગયા થા એકબાર બિંદોલી મેં ગયા થા તો દેખ ઈ લોગ ને સાઉન્ બે પતરા જોરદાર છે એક
ફોન દેતો રાખું એ કામ ન કરું ફોન ફન આખ તમે ફોન.
હા, મેં ભી ગયા થા એક બાર. અરે એક બાર બિંદોલી મેં ગયા થા.
હમ્મ.
તો વટે દેખલો ક બી સાઉન્ડ બેન સત્ર જોરદાર રગા છે કે કાન મે ચીલે પડે છે અત્ર જોરદાર. તા છે. એ હોના દી સુબે હોના કી બેસ જે આવાજ તક ની ગીથે.
હમ્મ. સાચી વાત છે ને કાન જે શુંન હો જાવે છે.
હા, ફિર ગુમવા લાગ જ આવે છે ના કઈ સુનાઈ દે દુસરી અવાજ.
સાચી વાત છે. કો તેમ કોની થયો આ છેદી કે.
હા, બાકી છે કોલ તો બહાર લગાયો છે.
હા, હા. ઔર સુણાવ દેઓ.
કઈ નથી ઓર તો બસ. મેં સોચ રૂ બાત કરલું ચાર પાંચ કોલ ઓર છે જો આ કરલું કેકું ઓર
હમ્મ. કઈ નઈ કરલો ને દેખલો દુસરો નવ નવો ટાસ્ક ભી આવી ગયો છે તો વો બી કરને પડે ગો છે.
હા, સાચી વાત છે.
ઔર સબ બદિયા?
હા, સબ બડ્યા. હમ્મ. હમ્મ ઠીક હૈ. કઈ નથી ઓર તો બસ બળિયા છે.
હમ્મ, તમે સિલાઈ નો કામ કરો છે?
હા?
સિલાઈ નો કામ મી કરો છે?
હા સિલાઈ નો કામ બી કરું છું પર આ બાર કમ છે કઈ સિઝન ની છે. સાદિયા બ્યાઓ વૈ ગા અને.
તમ હોવી ગયો છે.
હા લગ્નસ જ થઈ ગયા ઈ લ એવા.
સાચી વાત છે. તો કઈ કઈ સીલ લો તમે?
મેં સિલ્લું સૂટ, સલવાર, બ્લાઉઝ સબ સીલ લું છે હા.
હ તો ના ફેન્સી ગાઉન વગેરા સબ સ સિલ્લો
હા સિલ્લ્લું છે
હમ સારું છે તોે મને આવણું પડશે તમારે વાંચ લવા છે
હા હા જરૂર લેવ નાજો
હમ સ છે
હમ ચાલો ઠીક છે
મેં ભી દેખલો સિલ્કલ ઉપર સબ કોને આવે છે મને દેખલો થોડો ઘણું આવે છે દ ઘર કો કામ કરલું છે એવા
કરલો છે
હમ હ જ શીખા છે બે દ વિચાર કર્યા છે જો
હમ
જ તો બડિયા વાત છે
હા ચલોો બઢિયા
હમ જ
પર તો કઈ નથી દેખલો ભે
બર્તન સાફ કર પછી દેખ લો પાછો જીમવા બનાવવાનું કામ કર છે
હા વો તો રોજ ન કામ છે
હમ સાચી વાત છે કેતલી કોોલોર બાકી છે
બાકી છે નહી પાંચ કરોડ બાકી છે
પાંચ બાકી છે
હા
હ અે પાંચ વર બાકી છે
હા બવું પાંચો જ બાકી છે
તો અં નંબર શું કેટલી થઈ ગઈ
નહી પાંચ કઈ શહેદ ચાર બાકી છે
હા ના યા નંબર શું કેટલી થઈ ગઈ
કઈ પતો દેખો દેખું જદી પતો પડે છે હમ ઠીક છે આવજો તમે બી ઠીક છે સમય ભી થઈ ગયો
હમ
હમ